હલો, બસ મજામાં તમે? હા, તમે કેમ છો?
હું પણ મજામાં છું, શું બધું બરાબર ચાલી રહ્યું છે ને?
. ક્યારે?
હા મારા જેમ એકતા સરસ વિષય પર તમારા સાથે વાત કરવી હતી.
હા-હા બોલો ને જરૂર કરીએ આપણે.
મારે મોબાઈલ ફોનના ફાયદા અને ગેરફાયદાઓ પર તમારા સાથે વાત કરવી હતી.
હા-હા આ તો ખુબ જ સરસ વિષય છે, આ મોબાઈલ ફોન એ તો આજકલ એમ કહેવાય ને કે વૈજ્ઞાનિક ઉપકરણ જે આપણને ટેકનોલોજી તરફથી મળેલી ભેટ છે પર પરંતુ માણસને એનો ઉપયોગ કર તા પેલા એના ફાયદાઓ અને એનાથી થતા ગેરફાયદાઓ વિશે માહિતી હોવી જ જોઈએ.
હા. એ વાત તો તમે સાચી જ કહી આ અને આ આધુનિક યુગમાં મોબાઈલ ફોન આપણા જીવનનો એક અત્યગત ભાગ બની ગયો છે મોબાઈલ ના કારણે દુનિયા ખૂબ નાની બની ગઈ છે તેના દ્વારા આ આપણે કોઈ પણ વ્યક્તિ સાથે ગમે ત્યારે અને ગમે ત્યાં પણ સંપર્ક કરી શકીએ છીએ. મોબાઈલમાં ઇન્ટરનેટથી સુવિ હોવાથી વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ પણ કરી શકે છે અને માહિતી મેળવી શકે છે અને નવી-નવી બાબતો પણ શીખી શકે છે.
સાચી વાત કહી તમે, એક્ઝામની પરીક્ષાની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ માટે તો મોબાઈલ ફોનમાં આવતી ઘણી બધી એપ્લિકેશન, ઘણી બધા ચેનલો જેમને અભ્યાસક્રમમાં મદદરૂપ થતા હોય એ ઘણા ઉપયોગી બને છે. અ ઘણી જે લોકો ત્યાં જઈને કોઈ સ્પેસિફિક શહેરમાં જઈને અભ્યાસ નથી કરી શકતા તે ઓનલાઈન અભ્યાસ કરી શકે છે લાઈવ ક્લાસીસ અટેન્ડ કરી શકે છે તો એના માટે મોબાઈલ ખુબ જ ઉપયોગી ઉપકરણ બની રહ્યો છે.
હા, એ વાત તો તમે સાચી કહી પછી બેંકિંગ, ઓનલાઈન પેમેન્ટ, શોપિંગ, ટિકિટ બુકિંગ, અને સરકારી સેવાઓ પણ જે ઘણી એ જેવી ઘણી બધી સુવિધાઓ પણ મોબાઈલ દ્વારા સરળતાથી આપ આપણને શકે છે એના ઉપરાંત મોબાઈલ મનોરંજન નું પણ એક સારું સાધન છે આપણે ગીતો સાંભળી શકીએ છીએ, ફિલ્મો જોઈ શકીએ છીએ અને મિત્રો તથા પરિવાર સાથે તે સોશિયલ મીડિયાઓ દ્વારા જોડાઈ શકીએ છીએ.
હા, એ વાત તો તમે ખૂબ સાચી કહી. પરંતુ આજ કાલના યુવાનો સોશિયલ મીડિયામાં જે મોબાઈલમાં એપ્લિકેશન આવે છે તેની પાછળ એટલા ગાંડા થઈ ગયા છે કે ન પૂછો વાત, જ મોબાઈલનો કહેવાય ને તો અમુક તો ગેરફાયદો જેવો બની જાય છે કારણ કે યુવાનો સોશિયલ મીડિયા પર જે પોસ્ટ કરતા હોય જે રીલ, વિડીયો બધું બનાવીને મૂકતા હોય એના માટે ક્યારેક-ક્યારેક એ લોકો પોતાના જીવનું જોખમ ખેડીને અ જે ગંભીર જગ્યા હોય, જે જાન લેવા જગ્યા હોય ત્યાં જઈને સેલ્ફી પાડે છે ત્યાં જઈને એવા સ્ટન્ટ કરે છે કે જેનાથી તેઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે તો આ બધી વસ્તુ મતલબ કે સોશિયલ મીડિયાની લત, મોબાઈલની લત પણ બાળક કોને ક્યારેક-ક્યારેક બગાડી શકે છે.
હા, આ વાત તો તમે સાચી કહી, પરંતુ મોબાઈલ ઘણા પરં જેમકે તમે કીધું બ બાળકોની આદત બદ ખરાબ થઈ શકે છે એવી રીતે મોબાઈલ ના ઘણા ગેરફાયદાઓ પણ છે જેમકે મોબાઈલનો વધુ ઉપ ઉપયોગ કરવાથી આપણો સમય બગડે છે અને અભ્યાસમાં અ કા આપણું ધ્યાન નથી રહેતું અને ઘણા લોકો સોશિયલ મીડિયા પર ઓનલાઈન ગેમ્સ અને વિડીયો જોએ છે અને એના પાછળ કલાકો પસાર કરી દે છે, મોબાઈલ ના સતત ઉપયોગથી આંખોમાં દુખાવો, માથાનો દુખાવો, ઊંઘની ઊ સમસ્યા અને માનસિક તણાવ જેવી સમસ્યાઓ થઈ શકે છે. બાળકોમાં મોબાઈલની લત વધતી અ જાય છે અને સર્જનામકતા અને શારીરિક પ્રકૃતિ અ ઓમાં ઘટાડો દેખાય છે વધુ મોબાઈલ દ્વારા ખોટી માહિતી સાયબર અ ગુનાઓ અને વ્યક્તિગત માહિતીની ચોરી જેવા અ જોખમો પણ વધી રહ્યા છે.
સાચી વાત છે તમારી, માણસે એ સમજવું જોઈએ કે મોબાઈલમાં આવતી બધી જ માહિતી સાચી નથી પી હતી આમ. માહિતી અંધશ્રદ્ધા ફેલાવા માટે કે લોકોને ડરાવવા માટે પણ મોકલવામાં આવે છે. બધી જ માહિતી પર આંખ બંધ કરીને ભરોસો કરી દેવો એ ખોટું કવાય માણસની એ સમજ હોવી જોઈએ કે મોબાઈલ માંથી મળતી કઈ માહિતી સાચી છે કોના પર ભરોસો કરવો જોઈએ અને કો કઈ વાતને ખોટી મા માની દેવી જોઈએ પરંતુ એને આગળ ન વધારવી જોઈએ સાથે સાથે અમુક લિંક અમુક એપ્લિકેશન પણ એવી હોય છે જેને ઓપન કરવાથી ફ્રોડ પણ થઈ શકે છે તો માણસ એનાથી પણ બચવાનું છે આજના યુગમાં તો સાથે સાથે ફોન તે માનવ માટે એક વરદાન રૂપ તો છે ખરી પરંતુ એક પડકારજનક બાબત પણ છે કે માણસે પોતાની આદત ફોન સાથે ન બનાવી જોઈએ લોકો આજકા લોકોનો સ્ક્રીન ટાઈમ એટલો બધો વધી ગયો છે તે ના પૂછવા વાળ
હા. એ વાત તો તમે સાચી જ કહી આજકાલ ઘણા લોકો મોબાઈલ નો એટલો આદિ બની ગયા છે કે તેઓ કલાકો સુધી સોશિયલ મીડિયા ગેમ્સ અને વિડીયો જોવામાં પસાર કરી દે છે આ કારણે કામ અને વ્યક્તિગત જીવન પર નકારાત્મક અસર પડે છે મોબાઈલ નો વધુ યુઝ આંખોની સમસ્યા માથાનો દુખાવો ગરદન નો દુખાવો અને ઊંઘમાં થોડું ખલેલ જેવી શારીરિક સમસ્યાઓ સર્જી શકે છે. ઘણા લોકો મોબાઈલમાં વ્યસ્ત રહે રહેવાને કારણે પરિવાર અને મિત્ર સાથે સમય ઓછો વી વિતાવે છે. જેના કારણે સંબંધોમાં પણ તર આવી શકે છે. બાળકોમાં મોબાઈલની લત લગાવવાથી તેમની એકાગ્રતા અને સર્જન નામકતા પણ અ ઓછી થાય છે અ વધુમાં વધુમાં સાયબર, ક્રાઈમ ઓનલાઈન છેતરપિંડી અને વ્યક્તિગત માહિતી ચોરી જે ચોરી થવાનું જોખમ પણ હોય છે. મોબાઈલમાં વધતા ઉપયોગ સાથે જોખમ પણ વધી રહ્યું છે.
સાચી વાત કહી તમે અને સાથે સાથે તમે પણ ઘણા પરિવારોમાં જોયો છે કે લોકો રાત્રે નવરા પડે એટલે બધા પોતપોતાના ફોન લઈને બેસી જાય. કોઈક આ ખૂણે તો કોઈક પેલા રૂમમાં તો કોઈક બીજા રૂમમાં. બધા ફોનમાં એટલા મજબૂર થઈ જાય છે કે પરિવાર સાથે સમય વ્યતીત કરવાનું એમને યાદ જ નથી રહેતું પરિવારના બધા સદસ્યો બ હજારે પણ સાથે ભેગા હોય તેમનું ધ્યાન બધાનું ફોનમાં જ હોય છે. તો આ વસ્તુ આપણે થોડી દૂર કરવી જોઈએ અને પરિવાર સાથે સમય વ્યતીત કરવો જોઈએ. પછી તમે એ પણ જોયું હશે કે અ મો આપણે કોઈ કામ કરતા હોઈએ અને મોબાઈલ ફ સાઈડમાં પડ્યો હોય કે કોઈ નોટીફીકેશનની, કોઈ મેસેજની અવાજ આવે કે કોઈનો રિંગ આવે તો તરત જ આપણે ઉભા થઈને એવા ભાગીએ કે ન જાણે આપણને એમાંથી શું મળી જવાનું હશે. લોકોને એટલી લત લાગી ગઈ છે કે એક સાદા નોટફી ફિકેશન નો અવાજ આવતા પોતાના બધા કામ પડતા મૂકીને મોબાઈલની તરફ ડોટ મૂકે છે.
હા આ વાત તો તમે સાચી કહી તેથી મોબાઈલ ફોન એક શક્તિશાળી અને ઉપયોગી સાધન છે પરંતુ તેનો ઉપયોગ સમજદારી પૂર્વક અને મર્યાદા પ્રમાણમાં કરવું જોઈએ જો આપણે મોબાઈલનો ઉપયોગ માત્ર જરૂરી કામો અને સારા હેતુઓ માટે કરીએ. તો એ આપણા જીવનને વધુ સરળ અને પ્રગતિશીલ બનાવશે. અ પરંતુ જો અ તેને અ તેનો અતિરેક ઉપયોગ કરવામાં આવે તો આપણો સમય સ્વાસ્થ અને સંબંધો માટે હાનિકારક બની શકે છે. તેથી દરેક વ્યક્તિઓ મોબાઈલનો અ જવાબદારી પૂર્વક ઉપયોગ કરીને તેના ફાયદાઓને લાભ લે લેવું જોઈએ અને ગેરફાયદાથી બચત બચતવાનો પ્રયાસ કરવો જોઈએ.
એ વાત તો તમે બિલકુલ સાચી કરી હું તમારી વાત થી સહમત છું જેવી રીતે મોબાઈલ ના ફાયદા છે એ જ રીતે એના ગેરફાયદા છે. તો ગેરફાયદાને ધ્યાનમાં રાખીને આપણે જેટલો બને એટલો ગેરફાયદાથી બેમે છેને મોબાઈલ જેટલો બને જેટલો જરૂરિયાત હોય એટલો જ એનો ઉપયોગ કરવો જોઈએ. વગર કામનો મોબાઈલમાં ટાઈમપાસ કરવાથી સમયનો પણ બ બગાડ થાય છે અને આપણે સ્વાસ્થ્યને પણ હાનિ પહોંચે છે આંખ આંખોને ચશ્મા આવી જાય છે. આજલેયો છે નાના નાના બાળકોને ચશ્મા હોય છે કારણ કે પેરેન્ટ પોતાના બાળકોને બાળપણથી નાની ઉંમરે મોબાઈલ પકડાવી દે છે ત્યારે તમારી વાત કરીને મોબાઈલ ના ફાયદા, ગેરફાયદા વિશે ઘણી માહિતી મળી મને.
હા એ તો તમારી વાત સાચી છે. મને પણ ઘણી માહિ મળી તો ચાલો પછી આપણે મળી મળીને વાત કરીએ જય શ્રી કૃષ્ણ.